તો હા કરો છો.
હું તો કંઈ નથી કરતી તમે બતાવો તમે શું કરો છો?
હું કેતી હતી કે આપડા ત્યાં પાણી નું પ્રદુષણ એ ખુબ જ વધી ગયો છે. શું તમારે ત્યાં પણ એવું થયું છે કે?
હા અમારા અહીંયા પણ પાણીનું પ્રદુષણ થોડુંક એટલે વધારે પ્રમાણમાં વધી ગયું છે. જ્યાં જો ત્યાં પાણીમાં ગંદકી થઈ રહ્યું છે. કોઈ પાણીમાં પ્લાસ્ટિક નાખે છે, તો કોઈ પાણીમાં કચરો નાખે છે તો કોઈ શ્રદ્ધાલુઓ પૂજાના નામે પાણીમાં સળેલા ફૂલો અને માલાઓ નાખે છે. જેના લીધે પાણીમાં કેટલું બધું પ્રદુષણ થઈ રહ્યું છે આમ તો નાની મોટીઓ નદીઓ પ્રદુષિત જ છે પણ જેને આપણે માં સ્વરૂપે માનીએ છીએ ગંગા નદી એના એ પાણીને પણ આપણા જેવા લોકો એ ના છોડ્યું છે અને એ પાણીને પણ ગંદ ગંદકી કરવામાં આપણે કોઈ કમી ના કરી છે. એ પાણીને પણ આપણે કચરો
હા તમારી આ વાત બરાબર છે, તમારે ત્યાં એવું બધું થઈ રહ્યું છે તે કેમ થઈ રહ્યું છે તમે મને બતાવી શકો છો?
ગંદગીનું વધ્યું છે અમારે ત્યાં તો પાણીનો ખુબ જ એવો ગંદો પ્રશ્ન ઉઠ્યો છે કે જેના દ્વારા પાણી નો ખૂબ જ પ્રદુષણ થયો છે, તમારા ત્યાં પણ એવી જ હાલત છે કે?
હા તમે જે વાત કરી એવી જ હાલત એટલે તમે હું તમારાથી પૂછું છું તમને તો ખબર છે કે હું જ્યાં રહું છું ત્યાં એટલે કે નદી નદીઓ છે એટલે કે નદીઓનું પ્રમાણ છે, તો હવે પાણી જે છે. એ ખૂબ જ એક જરૂરી સાધન છે જીવા માટે. માણસ એ પાણી છોડ છોડી દે એવું થઈ જ નહી શકે કારણ કે પાણી વગર તો જીવન નથી શક્ય. આપણે-આપણે જોઈએ છીએ તો આપણે ઉપવાસ કરીએ છે તો ખાવાનું કરીએ છીએ અને. ક્યારે પણ પાણી એ વિના આપણે રહી નથી શકતા. ચોવીસ કલાક જો વ્યક્તિ પાણી વગર રહે તો શું થાય વ્યક્તિનું વ્યક્તિ એ પોતાની માનસિક સંતુલતા બગાડી દે એવો પણ ક્યારેક બની જાય છે, પાણી એ આપણા જીવનમાં દરેક અને દરેક જગ્યા જ જરૂરી હોય છે જેમ કે રસોઈ રાંધવા માટે, ખેતી કરવા માટે, ઘરની સ્વચ્છતા કરવા માટે ઘરમાં એક એક કામ કરવા જઈએ ત્યાં પાણી ની જરૂર પડે. અહીં સુધી તો ઘરનું બાંધકામ કરીએ ત્યાં પણ પાણીની જરૂરિયાત પડે છે તો પાણીથી આપણે જરાય પણ અલગ નથી પાણી એ આપણું એક જીવન બની ગયું છે. પાણી એ ખૂબ જ જરૂરી છે આપણા જીવન માટે માણસ. આજે બીમાર પડી રહ્યા છે, એ શા માટે આજે લોકો એ ખોરાક એવું ખાઈ રહ્યા છે અને ખોરાક એ ખરાબ ખાઈ રહ્યા છે અને તેમની સાથે સાથે ખરાબ પાણી પણ પીવી રહ્યા છે, તો તેના કારણે જ આવું આજ કેટલીક લોકો એ પણ કહે છે કે આપણે જેવું ખોરાક ખાઈ લઈએ તેવું આપણું જો આપડું અન્ન ખાઈએ તેવું મન બને અને- પાણી તેવું હોય તેવી વાણી બની જાય. એટલે કે આપણે જેવું પાણી પીએ આપડે તેવી વાણી બને આપણું જો ગંદુક ગંદુ હો તો આપણી વાણી પણ એ ખરાબ બને છે ગંદી બને છે, આપણે જેવો ખોરાક ખાતા હોય તો આપ આપણો મન પણ તેવો જ બની જાય છે. શું તમારું એના વિશે પણ શું માનવું છે?
સાચી છે કે જ્યારે જે પાણી આપણે પીએ તેવી વાણી આપણે બોલીએ જેવું આપણું મન છે તો એ આપણા મન પર એક ખૂબ જ વધારે અસર કરે છે. માનવ શરીરમાં સિત્તેર ટકા જેટલું પાણી હોય છે અને વીસ ટકા જેટલું એ અ અ ધરતી પર સિત્તેર ટકા જેટલી પાણી છે અને ત્રીસ ટકા જેટલી વસ્તી છે તો આ આપણું જે સમગ્ર પૃથ્વી છે એ પાણીથી જ બનેલું છે એ આપણે કહી શકીએ અને ત્રીસ ટકા જમીન પણ આપણે રહીએ છીએ. પાણીનું સ્ત્રોત એ આપણા ત્યાં ખૂબ જ વધારે છે તો આપણે અ બને તેટલું પાણીનું બચત કરવું જરૂર જરૂરી છે. જ્યારે વરસાદનો સમય હોય ત્યારે આપણને તે પાણીને પરત ઉપયોગ કરવો એટલે કે તે પાણીને ફરી ફરી ઉપયોગ કરવો અને જેટલુ બને તેટલું પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તેવી જ રીતે ખેતરોમાં જ્યારે લોકો અ છોડવાઓ અને પૌધાઓને પાણી આપવા માટે અ સિંચાઈ પદ્ધતિનો ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તો તેમાં ખૂબ જ એવો વધારે પાણીનો અ નાશ થાય છે કારણ કે જ્યારે ફુવારા પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ તો ત્યારે એ ફુવારા પદ્ધતિ દ્વારા અ ન ગમતા નીંદણો પણ ઊગી આવે છે કે જેનાથી આપણને અ નુકસાન થાય છે. જ્યારે આપણે ટપક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ ફક્ત પાણી માત્ર જે જેને જરૂર હોય તેને જ મળે છે તો એટલા માટે તે ખેતરોમાં પણ આપણને એવું ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યાં આપણે પાણીનો તે જગ્યાએ પણ આપણે બચત કરી શકીએ છીએ એટલે જેટલુ બને તેટલું પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે આ માણસ ખોરાક વગર બે દિવસ રહી શકે છે, ચાર દિવસ રહી શકે છે પણ તેઓ પાણી વગર રહી શકતા નથી. તો એટલા માટે પા પાણીને જેટલું બને તેટલું આપણે સંગ્રહ કરવું જરૂરી છે અને એ પાણીનો જ આપણે પરિવાર ઉપયોગ કરવો પણ એ એ પણ ખૂબ જ જરૂરી છે. તો મારું તો આ માનવું છે તમારું શું માનવું છે?
હું માનું છું અને અનુસરગું છે જેવી રીતે તમે કહ કે પાણી વગર નહી ચાલે તમારી વાત બરાબર છે અને આજે આપણે સાંભળી પણ રહ્યા છે કે ભવિષ્ય પાણી ની અછત થવાની પાણી ની અછત થવાની એ વાત. એ શું છે તો એ આજે આપણે જોઈ રહ્યા છે એના પર કોઈક નવાઈ નથી કે નહી થશે કારણ કે અત્યારે તો આ એવી બધી પરિસ્થિતિઓ આવી નથી અને એવું પણ માનવું છે કે જે ત્રીજો વિશ્વયુદ્ધ થશે એ પાણીના માટે થશે કેમ કેમ કે પાણી એ એવું થયેલુ છે તો શું થશે એવું જ બનશે ને પાણીની અછત થશે જાને પીવાનું અને ઉપયોગ માટે પૂરતું પાણી મળતું નથી ત્યારે પાણીની અછત સર્જાય છે તેને અછત કહેવાય છે. ગામ, ગામડામાં, શહેરોમાં આવી રીતે આ સમસ્યાઓ એ સર્જાઈ જાય છે. વરસાદ એ ઓછો પડે, સુખો વધારે પડી જાય ત્યારે પાણીની અછત આવી જાય છે. પાણીમાં વધારે વપરાશ પાણી નો નાશ કરે. જયારે આપણે પાણીનો વધુ માં વધુ ઉપયોગ કરીએ છીએ ને ત્યારે એ પાણીનો નાશ કરી દે છે ભૂગર્ભમાં જળ નથી જતો તેના કારણે આપણે ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ નથી કરતા એટલા માટે જ આ પાણીની અછત સર્જાશે. આજે પણ આપણે જોઈએ છે. ઉનાળામાં ક્યારેક એવો સમય આવી જાય છે જ્યારે આપડી જે ઘરની મોટરો છે એ બધી પાણી નથી ઉતાવતી એવું સંભળાય છે કે ઘરની મોટરો એ પાણી નથી આપતી જગ્યા જગ્યા આપડે જોઈએ તો સુખો પડી જાય તો એ બધું શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે, એટલા માટે જ તો આપણને પાણી નો કરવો જોઈએ. આપણને ભૂગર્ભ ગ્રહમાં જે છે પાણીનો સંગ્રહ કરવા માટેની ટાંકીઓ બનાવી જોઈએ. પાણીનો સંગ્રહ શું તમે પાણીનો સંગ્રહ વિશે કઈક કહી શકો છો, કે પાણીનો સંગ્રહ અમે કેવી કેવી રીતે કરી શકીશું?
હા પાણીનનું શ્ર-સંગ્રહ કરવાના ઘણા બધા સ્ત્રોતો છે. જેમ કે ભૂગર્ બટાકી અને અહ જેમ કે મોટા મોટા બિલ્ડિંગોમાં પણ અહ કૂઓ ખોદવામાં આવે છે. અહ જેને અહ ટાપણી કહેવામાં આવે છે. જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે અહ એટલે મોટા મોટા બિલ્ડિંગોમાં આપણે કેટલી ટંકી ઓ બેસાડીએ એના માટે તેઓ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે તેવી જ રીતે પહેલાના જમાવ નામાં લોકો કુવાનો ઉપયોગ કરતા જેમાં વરસાદના સમયે એ કૂવામાં પાણી ભરાઈ જતો અને ત્યારબાદ ગામના લોકો તે પાણીનો અહ ઉપયોગ કરતા. તેવીજ રીતે ગામમાં લોકો સહ નદીઓ તળાવો એવી બધી રીતે એ પાણીનો સંગ્રહ કરતા હતા. પર હમણાં હાલના સમયમાં આધુનિક સમય ટોક ટેકનોલોજીનો સમય બન્યો છે, જેના કારણે લોકો ભૂગર્ભ ટાંકીમાં એ પાણીનો સંગ્રહ કરે છે. અને જેના દ્વારા પાણીનો સંગ્રહ થઈ શકે છે. પાણીના સંગ્રહ કરવાના ઘણા બધા સ્ત્રોતો છે. પાણી એ એવી વસ્તુ છે કે જે આહ દરેક વ્યક્તિને લાગે ને લાગે જ. આ એવા કેટલા બધા જગ્યાઓ છે કે જ્યાં પાણીની અછત હોવાના કારણે લોકો મરતા હોય છે. તો જ્યાં પાણીનો મોટો એવો વ્યય છે, તો ત્યાં આપણે પાણીને વેળવતાટ કાવવું જરૂરી છે. લોકો સવારના સમયમાં બ્રશ કરતા હોય છે, ત્યારે ડોલ નીચે લગાવી દેતા હોય છે અને ત્યારે કેટલી બધી પાણીઓ વેડફાય છે, એ કોઈ વિચારતો નથી. તેવી જ રીતે જો આપણે યે આહ આપણી નળ ટ ટપકતા હોય તો આપણને ખબર પણ ન પડે અને આપણે એક દિવસમાં અહ એક હજાર લીટર જેટલા પાણીનો વ્યય કરતા હોઈએ છીએ કારણ કે જ્યારે એ પા ટાંકીમાંથી પાણી ટપટપ કરીને પડે છે તો તેનો વ્યય જ હોય છે ને તેવી જ રીતે વોશિંગ મશીન અને ફિલ્ટરમાંથી જે પાણી નીકળે છે તો એનો આપણે ફૂલ પૌધા છોડવામાં નાખવા જોઈએ કે જેનાથી એ પાણી આહ આપણે બચાવી શક કિયે છે. તો પાણી બચાવવાના ઘણા બધા ઉપાયો છે. તો એનો અમલ તો આપણને જ કરવો જરૂરી છે ને. તો એ માનવું અને એ ધારણ કરવું એ આપણને ખૂબ જ જરૂરી છે. તમને પણ એવું લાગે છે ને?
તમે જે વાત કરી હું માનું છું અને હું આવી જ રીતે તમે જે મને બતાવ્યું પાણી નો સ્ત્રોત સંગ્રહ કેવી રી કરવો ખુબ જ જરૂર સ્ત્રોત છે. તો તમે જે મને શીખામણ આપી એને અનુસરા અને પછી હું એવી જ રીતે કરા ચાલો બહેન તમે તો મને ઘણું બધું શીખાયું.
ઓકે ચાલો.